હેલો હા કેમ છો તમે.
હું મજામાં છું તમે કેમ છો. એ
પણ મજામાં છું આજે આપણેે શાળા વિશે વાત કરીએ.
હા જરૂર. શાળા તો આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.
સાચી વાત શાળા વગર શિક્ષણ મેળવવું મુશ્કેલ બની જાય તને શાળામાં સૌથી વધુ શું ગમે છે.
મને તો તો મારા મિત્રો અને શિક્ષકો ખૂબ ગમે છે.
હા મને પણ ઉપરાંત મને રમત ગમત અને પુસ્તકાલયમાં સમય પસાર કરવા પણ ગમતું હતું.
બરાબર એ ભી વાત સાચી છે. અને શાળા તો માત્ર ભણવા માટે જ નથી પરંતુ જીવનના સંસ્કારો પણ શીખવા માટે પણ અ એ છે ને.
હા બિલકુલ. શાળામાં આપણે શિસ્ત સમય સમય પાલન અને જવાબદારી પણ શીખીએ છીએ.
બિલકુલ શાળામાં તો આપડ મનપસ અને શાળામાં તો કેટલા બધા વિષયો હોય છે તમારો મનપસંદ વિષય શું હતો.
મારો મનપસંદ વિષય તો વિજ્ઞાન હતો અને તારો
મને તો ગુજરાતી અને ઈતિહાસ ગમે છે.
હા એ તો બહુ સરસ છે શાળામાં સારા શિક્ષકો નું ખુબ જ મહત્વ હોય ને
હા શિક્ષકો આપણા માર્ગદર્શક હોય છે તેઓ આપણને સાચો માર્ગ બતાવે છે.
હા અમારી શાળામાં દર વર્ષે એક વિજ્ઞાન પ્રદર્શન યોજાય છે.
વાહ અમારી શાળામાં પણ સાંસ્કૃતિક કાર્ય ક્રમો અને અ રમતો ઉસવ થાય છે.
હા એ તો ખુબ જ સરસ વાત છે આવી પ્રવૃતિઓથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે.
હા. હા અને નવા મિત્ર ત્રો બનાવાની અ બ અ બના બનાવવી પણ આપણે શકીએ છે.
હા, એ તો તને સાચી વાત કીધી, તને ઓનલાઈન શિક્ષક વધુ ગમે છે કે શાળામાં જઈને ભણવું વધુ ગમે છે?
મને તો શાળામાં જઈને ભણવું વધુ ગમે છે ત્યાં શિક્ષકો સાથે અહ સીધો સંપર્ક થાય છે.
હા, મને પણ વર્ગ ખંડમાં ભણવાનો આનંદ જ અલગ હોય છે શાળામાં પ્રાર્થના સભા પણ